હલો હલો હા મીના અવાજ આવે છે આવે છે ને હા મારે એમ કીધું પૂછી લઉ હું તનેવા માટે ક્લિયર સાઉન્ડ છે કે શું?
નહી આવે છે આવે છે.
હ મારી સૂપર ડ વરસાદ પડે તમારે ત્યાં
હા વરસાદ તો હતો ને આજે બઉ સરસ હતો વરસાદ. તો એકદમ હમ સરરૂ હા બહુ સારું હતું એકદમ જોરમાં હતો.
બરા સ એવા લાગે છે ને
ના ના આટલો બી નહિ ભાઈ પાણી તો નઈ ભરાય બટ એમ સારો હતો.
અચ્છા.
હા ઘણા દિવસથી મજા આવે હા. નહી પૂરો દિવસ નહી હતો અડધો એક કલાક પણ સરસ હતો. અમારા ત્યાંથી તો વ્યુ મસ્ત દેખાય એટલે બઉુ મજા આવે જોવાની પાછું હા જોરમાં તો પૂરી બાલ્કની ઘરમાં પાણી આવતું. હતો સરસ હતો.
શું વાત કરે છે અમારે ત્યાં તો અમે તો ના ના અમારે ત્યાં તો ખાલી છીટા પડતા. એટલે આમ ફીલ થાય કે બે ક્યાંક તો જોર નો વરસાદ છે એવી રીતના કારણ કે અહિયાં ખાલી છે ને અમને અમને તો ખાલી ટપકા જ મળ હતા.
નહી ક્લાયમેટ બી મસ્ત છે ને અત્યારે બી આમ ઠંડુ થઈ ગયું છે એટલે થોડું ફરક પડી ગયો છે ગરમીમાં બી હ વરસાદના લીધે
પ બફારો થ બફારો નથી હમણાં પણ તો આમ ચિ લાગ હવા ખપે. હવા નથી થોડી હવા બ્લોક છે એટલી એટલે હવામ આવે છે ટકો આવે. જ પણ ઈ થોડી વાર હોય પછી વાળી પાછુ આમ ના આવે ને આ તો આમ બહુ ગરમી થવા લાગે છે.
ઓકે ને એ સાઈડ નું ક્લાઇમેટ એમ બી થોડું. તમારા સાઈડ નું ક્લાઇમેટ અને અહિયાં નુ એરિયા વાઈઝ ક્લાઇમેટ થોડું ફરક છે ને હા પ્લ વરસાદમાં તો એમે અહં અમારા અહિયાં તો બહુ સરસ હોય છે
તો મારે એવું લાગે છે કે હવે. તારા ત્યાં આવવાનું પ્લાન બનાવો પડશે વરસા દના ટાઈમ મા તમ બધાને વાત કરીએ આપે હા સાચી કઉ છું હું હા એટલે હમ્મ સારું હોય તો. કારણ કે અમે લોક અચ્છા ટાઈમ ક્યાં નીકળી જાય એટલે ખબર ન પડે કેમ.
હા ખબર ના પડે એમ ભી ટાઈમ તો ઘરમાં ક્યાં નીકળે એમે ખબર નથી પડતી હ હા હ.
તો પછી તને પણ કામ કરવાના દઈએ ને. પછી અત્યારે ત્યાં કઈ ફરવાનું હોય તો ત્યાં. આપડે ચાલો થોડી વાર નીકળી જઈએ આમ બે. ત્રણ કલાક બે નીકળ્યા તો આપણ એમ લાગે. કે હાસ ચલો થોડુંક અમે લોકો આવા વાતાવરણ માંથી નીકળીને કઈક સારું ફેશ. સ થયા આવી રીતે. મેન તો શું રિફ્રેશ થવું જરૂરી અમે તો અમે અહીંયા તો ઘોઘવાયેલા લાગી એમ ગૂચવાયેલા.
હા એ છે નાઈ અમારા અહીંયા આમ બિઝી સેડુલ ને પ્લસ છો છોકરાઓ ના લીધે ટાઈમ ક્યા નીકળી જાય ખબર ના પડે હા વરસાદ સાથે પછી વરસાદ સાથે પછી એની બીમારીઓ આવે ને હા ડોક્ટર ભેગાઈ થઈ ગયા આજે તો હા ક્લાઇમેટ ચેન્જ
ને પણ હા ક્લાઇમેટ છે ને તોરે તને શું કઉં ક્લાયમેટ ચેન્જ નો તો વાયરલ વાયરલ તો છે ને હમણાં સમજ ને આઠ દસ દિવસ પહેલાથી જ ચાલુ થઈ ગયું હતું કારણ કે અહીયાં તો ગરમીના લીધે એટલા બીમારીના કેસ વધી ગયા હતા અમારે ત્યાં તો વરસાદ નહોતું પડ્યું ને તો બધાને અંદરની પછી કારણ કે લોંગ ટર્મ સુધી એક જ આમ કન - ટાળી ને ગરમી ગરમી ગરમી તો એના લીધે ઘણા જણા ને આમ ઇસ્યુ થઈ ગયા ગરમી ના હા નાખી આમ વરસાદ પડ્યો તો હવે થોડું ઠંડક થઈ જ ને તો એટ માણસ મગજ થી બી શાંત થાય થોડુંક પોતાની રીતે બી આમ વાતાવરણ શાંત થાય ને તો મગજ બી શાંત થઈ જાય એ ઓટોમેટિક છે હવે અમારે ત્યાં તો વર્ષ તમને કીધું ને તને ટપકા જ મળે છે અમને કાલે હા હતો તો કલે અર્ધો અલગ. જેવો હા અડધો કલાક જેવો જોરદારનો વરસાદ આવ્યો હતો પછી આજે તો ખાલી ટપકા જ મેં જોયા હતા. બપોરના ખાલી આમ પાંચ દસ મિનિટ મહત
વરસાદની જરૂર છે નહી તો ભાઈ પાણી કાપ તો કેટલા ચાલુ થઈ ગયા છે તો
હા
નહી એટલે અમારા અહીં ટ્વેન્ટી ફોર અર્સ પાણી છે પણ આગળ થી જ પાણી કેમ ઓછું આવે તો ક્યારેક ફરક પડે એમ બાકી પાણી નો એમ પ્રોબ્લેમ નથી પણ ઘણી જગ્યાએ છે અમારા અહિયાં નથી પણ બીજા ઘણી જગ્યા પાણી ના બહુ પ્રોબ્લેમ છે ત્યારે
અચ્છા કારણ કે હું અચ્છા એજ માણિક આમ કેતા ત કે આજે મેં હમણાં ન્યૂઝ પણ જોયા તો કેહેતા હતા કે હજી આમ હવે તો જે આમ સપ્લાય કરે છે ને ડેમ્ એના પાણી તો બહ ઓછા નવ ટકા થી બી ચ ગયા છે હવે અમે એક તો વરસાદ એટલો ખેં થઇ ગયું છે. કારણ કે જૂન મહિનામાં આજે બાવીસ તારીખ થઈ ગઈ ને વરસાદ નથી એટલે બહુ મોટ વાત મને મને એવું લાગે છે કે લાઈફ આટલી લાઈફમાં પહેલી વાર આવી રીતના મેં જોયું છે કે બાવીસ તારીખ નીકળી ગઈને વરસાદ નથી.
હા.
વરસાદ નોર્મલી આમ સમજ ને કે આમ મારા ખાલી અઢાર તારીખ સુધી તો સત્તર અઢાર તારીખ તો આવી જ જાય આવી જ જ ગમે એમ કરીને પણ આ વખતે
ત્યા મેમાં જ આવી જાય છે, હા લાસ્ટ બે વરષથી તો મેમાં હોય જ છે, હા આ વર્ષે જરા હા.
હા બે વર્ષ તો શું કેવાનું હર મહિને વરસાદ પડ્યો છે. એના પરમ દિવ એના મતલ બે વર્ષ પેલા તો કન્ટિન્યુ હર મહિને વરસાદ હતો. હર મહિને વરસાદ હતો ગરમી થાય અને બે દિવસમાં થડી બધી વરસાદ પડે ગરમી થાય અને બે દિવસમાં વરસાદ. ગયા વર્ષે તો એવું નથી થયું ગયા વર્ષે. તો આમ ત્રણ ચાર મહિના નીકળી જતા હતા. પણ આ વખતે તો વરસાદ ની સિઝનમાં વરસાદ નથી ને એટલે છે, એમ. મેન તો મને મમ્મી તુફાન આવે ને એના લીધે આમ વરસાદ તણાઈ એ બધું બીજે ઠેકાણે હલી ગયયો વરસાદ બધ બીજે ઠેકાણેમાં ભાગી
કેમ ફર ફરક પડી જાય ને હવાના લીધે ક્યારેક ઘણી વાર વાદળા પોતે ઓલા થઈ જાય એ થાઈ જાય ને એટલે હા ખેંચાઈ જાય હા.
ત્યાં પછી બધું વરસાદ પછી ખાલી થઈ જાય પછી રહીશું. હા હમણાં એ વાળડી મે પરમ દિવસે મેં કીધું આમ વીસ તારીખ આપી હતી. વરસાદ ની વરસાદ હવે મોકલાવી દે ને. મે કીધુંધાનેમ કીધું વાંધા. પડી જશે ભગવાન બિચારો મને કે જવાબ આપે કે આ વરસાદ તો હું ઝાડો માટે કરીને પડું. પણ જ્યાાર રાખ્યા ક્યાં છે, તમેને તમે બિલ્ડિંગો કરી જાય એને કઈ વરસાદ ની જરૂર નથી.
બિલ્ડિંગોને તો વરસાદની જરૂર નથી પણ બિલ્ડિંગને અંદર રહી છે, માણસો એને તો બઉ જરૂર છે વરસાદ ની.
માણસો તો કરી જ લે છે, ને પોતાનું પણ બિચારા આ કેમ જાડવાઓ બિચારો આ બધી આપણે આપણને પાણી. મળે તો પછી આપણે ઝાડવાને પાણી ક્યાં આપવાના આપણને પાણી ના વાંધા આવી જશે તો બિલ્ડિંગ ના બી જે ઝાડો છોડવા એ લોકોને પાણી કેવી રીતના આપણે આપી શકશું અગર બે દિવસમાં ત્રણ દિવસમાં એક વાર પાણી મૂકશે તો આપણને બધું જોવું પડશે. ને એ પણ તો કે ભાઈ હા છે, આપડા પાસે પા પાસે પાણી છે, એટલે આપ શકીએ છીએ નહી તો જયારે નહોતો હોય તો આપણે જયારે ચાલીમાં ર ત્યારે નહોતું આવુંતું બે ત્રણ દિવસ પાણી તો પછી ક્યાં આપડણે આપી શકએ. આપડા પોતાના પીવાના વાંધા હોય. તો ક્યાંથી આપીએ આપણે.
બસ હવે તો ધું હા આજે તો વરસાદ આવ્યો તો આમ બધા ખુશ થઇ ગયા સોસાયટી માં બી આમ બધા જોવા જેવા હતા બધા બાલ્કનીમાં ઓલમોસ્ટ બધા બાલ્કનીમાં એક તો શું છે ફસ્ટ ફસ્ટ વરસાદ હોય એટલે ધૂલ મિટી બી આવે સાથે આમ અને આપડે શું છે આમ પાણી થી ધોવા ના મળે આપણને આમ કારણ કે નીચે વાળાનુ શું પ્રોબ્લેમ હોય જ ને અને વરસાદ આવે એટલે પછી બે બાલ્દી પોતાના તરફથી એટલે બધું આવી જાય સોસાયટીમાં બાલ્કની હા ગ્લાસ વગેરે શું છે હા વગેરે આમ તો આપડે એકદમ ધોવાય નહી છૂટ પાણીથી નીચે વાળા પ્રોબ્લેમ થાય હા વરસાદ પડે એટલે એવી બાને બધા બાલ્કનીમાં હોય મંડી જાય બધા ધોવા આ તે બધું હા
તો સારી સાચી છે. મારી મમ્મી એ કે બને અરે પાણી નાખી દે હમણાં વરસાદ ચાલુ છે ને એક એક બાલ્ટી પાણી ને નાખી દે એમાં હાલ છે હાલ ચાલ થઈ જશે કામ પૂરું આપણું
પણ પછી ઘણી વખત હા થોડું ક્લીનય તો આપડે ઊભા પણ રહી શકીએ પણ હવે તો અમારા તો ભારેવુ જે કઈ છે જ નહી નહી બાલ્કની નહી ને અમારે તો હવે સજા જ હોય અને પછી એમાં કઈ ઉભા ન રતો હોય અમે લોકો ઓલુ પ્લેટફોર્મ બેસાડી દીધું બેસ હોય તો બેસી શકીએ હા બેસી શકીએ અમે લોકો અને પણ પણ હવે અમારે તો બેક સાઈડમાં બધી કવુ છું ને તને બિલ્ડિંગો આવી ગઈ છે બધું એટલે કંઈ બેસીએ તો ખાલી ઠંડક મળે એમ બાકી નજારા તો જયારે બિલ્ડીંગ નહોતી બની ત્યારે ઘણા જોયા હવે કઈ નજારા ને કઈ નઈ હવે કઈ નહી હવે ખાલી ઠંડક ને એન્જોય કરવાની એમ.
હા એ તો આપડા અહિયાં એવું જ છે ભાઈ. આ તો ક્યાંક બસ બવ રેર કેક તમને વ્યૂ મળશે નહી તો અહિયાં ક્યા વ્યૂ વ્યૂ જોવાના હોય ને વરસ
ક્યા નઈ આપડે અહિયા તો આપડે જ્યાં રહીએ છીએ ત્યાં તો બધું ખાલી કમાવા માટે ન બધ નગરી છે બધું કમાવો અને બધી સુઈ જાઓ બસ કમાવો અને સુઈ જઓ બાકી કઈ કોઈને નજારા
જુની ફેક્ટરીઓ તો નથી ઘણા તો ઇન્ડસ્ટ્રી એરિયામાં રતા હોય તો એ લોકોને એ બી પ્રોબ્લેમ હોય છે. તો હા એને રોજ નો અવાજ ધુમાડો આ એ કેટલું હોય હા આપડે એ તો સારું છે.
છે કે આપણે રેસિડેન્ટ એટલે છી એટલે એટલી તકલીફ નથી પડતી આમ આમ સારું રે છે આમ જે બી છે. ખાલી હમણાં એટલું છે ત્યારે જ્યારે આમ ગરમી પડે ને તો ગરમી આમ વધારે લાગે અમે લોકોને. વરસાદ પડે ત્યારે એમ ઠંડક બી એવી જ લાગે અને ઠંડી બી એવી લાગ હામણાં જ્યાં સુધી ત્યાં સુધી તો એ બી લાગે છે બાકી તો હવે ડે બાય ડે અહિયાં કન્સ્ટ્રક્શન એટલું વધતું જાય છે કે પછી હવે બધું ઠંડી વાળું ફીલિંગ તો જાતું જ રહેશે હવે ખાલી ગરમી જ થવાની છે. કારણ કે બ્લોકેજ થઈ છે ને. હા ગ્લોબલ વોર્મિંગ પૂછ નહીં શું અસર આવે છે ત્યાં આમ પડે છે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે તે કારણ કે સીઝન તો કોઈ મળતી જ નથ
ના, આ બધું વરસાદ પાછળ ઠેલા હોય બધું એ જ એનું જ કારણ છે ને ગ્લોબલ વોર્મિંગ નું. આ છે શું?
હા બસ એ જ હવે ઠીક છે હવે. આટલું બી થઈ જાય તો
હા બાકી આપણા કેમ દેશ વગેરામાં જાઓ ત્યાંની મજા અલગ છે. ત્યાંનું ક્લાઇમેટ ત્યાંનું બસ મસ્ત છે વરસાદ નથી ભલે પણ આમ તો બી ત્યાં આમ એક સવાર સાંજ ઠંડક ખરી આમ. બપોરના હા પાંચ વાગે અને સવારના બી દસ અગિયાર વાગ્યા સુધી સરસ પાંચ વાગ્યાથી ઠંડક રહે ત્યાં શું છે આમ ખેતીવાડી કરીને એટલે ફરક પડે થોડી.
કે કે અ મારી બહેનો છે ને એ કે નઈ આઠ આઠ વાગે થી જ એવો આમ છ વાગેનો તડકો છે ને આમ આઠ વાગે જેવો લાગે છે. એટલે આમ તડકો ખાસ સારો એવો લાગે લા અમ અમે પછી આપણે સહન ના કરી શકીએ. એ ખાસ કરીને તો ઠીક એટલે ઈ કે હમણાં તો પછી તડકાના લીધા બઉ ધમધમતો તડકો લાગે છે. કારણ કે અવે એન્ડીગના ટાઈમ હોય એટલે પછી વધારે જ ગરમી લાગેને અને પછી અ પછી કે કેય કે અમે લોકો તો રિસ્ક નથી લેતા આ તડકામાં જાવાની. થોડુંક ઠંડક આવી જશે એક વરસાદ પડી જશે પછી વાંધો નહીં આવે થોડું ટાઈમ નીકળે તમારે ત્યાં વરસાદ પડશે તો ઈ ઈ કેય કે અમારે ત્યાં ઠંડુ
ના ફરક પડે છે થોડું ક્લાયમેટ ક્લાયમેટ થોડું આજુબાજુનામાં હવે તો ભી ત્યાં બી સારો પડે છે પેહલાની જેમ નથી પેહલા કેમ વર્ષોના વર્ષો નીકળી જતા એવું નથી હવે તો સારો પડે છે હા, લાસ્ટ યર તો અમે લોકો જતા ત્યાં ને ત્યારે જ વરસાદ પડ્યો હતો એકદમ હવે શું છે પડે છે પણ એવી રીતના છે કે નુક સાન કરે છે અમારા હા અમારું ફંક્શન હતું મેઈન એ દિવસે એ દિવસે જયારે મેઉન ફંક્શન હતું ને આગલા દિવસે એવો વરસાદ પડ્યો કે અમારા મંડપ મંડપ બધું ઉડી ગયું બધું ઉડી ગયું અમે પૂરું પંદર દિવસ સમારોહ ફંક્શન પ્રોસ્પોન કરવું પડ્યું. એટલું હા એટલું બધું લાસ્ટ ટાઈમ અમારું હતું એક સેલિબ્રેશન હતું ગામનું સરસ એવું મોટે પાયે હતું બધું પણ હવે શું થાય એટલા મોટા મંડપ ફૂટી ગયા એટલો હવા તોફાનને વરસાદ ને આખું પાણી ભરાઈ ગયું એટલું તો બ
થાય તો થાય થાય ભગવાન હા એ તો એનું ભગવાનનું કામ